હાલો નમસ્તે કેમ છે નમસ્તે.
મજામાં તું કેમ છે?
મને પણ મજામાં. ખુબ પણ મજામાં મને તારી સાથે એ આઈ એટલે કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ વિષય પર વાત કરવાની છીએ આજકાલ આ શબ્દો ખુબ સાંભળવા મળે છે‌. સાંજવા જવા મળે છે પણ ઘણા લોકોને એ શું છે- એ પૂરી રીતે ખબર નથી ના.
હા હા આજ આજા અને સમય ન ખૂબ મહત્વ અને રોચક વિષય છે. હ હા એ ટલે એવું તંત્રજ્ઞાન અને કમ્પ્યુટર અથવા મશીનો માનવી જેવઓ સમજ વિચાર શખવાની ક્ષમતા આત્મનિર્ભર નિર્ણય લેવાની ક્ષમતા આપે પ્રયત્ન કરે છે.
સાચી વાત છે. એટલે એ આઈ એવું તંત્રજ્ઞાન છે જેથી મશીન ફક્ત આ દેશ પાલન ન કરે પણ માહિતી સમીજીને ક્યારેક યોગ્ય આપને આપી શકી ના!
ના ના એકદમ ઉપહાર તરીકે મોબાઈલમાં વસમેન્ટ ઓનલાઇન ટ્રાન્સ ટ્રાન્ઝેક્શન ફોટો એડિટ
હ
ફોટો એડિટિંગ એપ વીડિયો મેૅપિંગ ચાટ બોર્ડ આ બધે આ એ આઈને ઉપયોગ થઈ છે.
હા હ
તો સાદગી થઈ કઈ ગઈ તો એ આ શું છે
સાદગીથી કહી એતોય આઈ તથલે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે માનવી મસ્તિષ્ક જેવી રીતે વિચારવું શીખવવું, સમસ્યા હલ કરવાની, ક્ષમતા મશીનમાં વિ કસિત કરવાની પ્રક્રિયાના
વાહા એટલે મશીનામે બુદ્ધિ જેવી કાર્યક્ષમતા આપવાની. કલ્પના
હા, બિલકુલ. બિલકુલ. એ આઈનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?
મોબાઈલ ફોન, શિક્ષણ, આરોગ્ય-સેવા, બ બેંકિંગ ખાતે, ઉદ્યોગ ઓનલાઈન શોપિંગ, ટ્રાન્સફરેશન સોશિયલ મીડિયા, સુરક્ષા વ્યવસ્થા
વાહ! એટલે ફક્ત કમ્પ્યુટર પર તું મર્યાદિત નથી ના.
હા, ના એને આપણ દૈનિક જીવન એ ભાગ બની રહ્યું છે.
હા.
મોબાાઈલ એઆઈને ઉપયોગ કેવી રીતે થાય છે.
જે મોબાઈલના એઆઈ નો ઉપયોગ જેમ કે, વોઇસ ટાઈપિંગ ફેસ અનલોક કેમેરા, ફિલ્ટરસ, ફોટો, ઇનહેલ્સ આઉટ ઓ કરે ગૂગલ અસિસ મેપ સજેશન, સ્પેમ, કોલ ડીટેલ આ બધામાં એ આઈ કામ કરે છે ના.
હા, ના હવે તો ફોન આપન કાહા. વગેરે પણ ઘણી વસ્તુ સમજાવે છે.
હા, બિલકુલ એ પણ એ આઈની અસર છે ના.
હા, ના હા, ના શિક્ષણ એ આઈ કેવી રીત ઉપયોગ છે?
અ શિક્ષણ એ આઈ વિદ્યાર્થીને ઓનલાઈન લર્નિંગ સ્માર્ટ એક્સપ્લેનેશનસ, ટ્રાન્સલેશન્સ નોટ્સ બનવાવું. ક્વિઝ તૈયાર કરવું પ્રો પ્રો સેશન્ સુધાર નવું નવી ભાષા શિકવાની મદત આ બધામાં એ આઈ ઉપયોગ બની શકે છે ના.
હા, ના એકદમ એકદમ આરોગ્ય ક્ષેત્રમાં એ આઈ શું મદદ કરી શકે?
હ. આરોગ્યો મે આરોગ્ય ક્ષેત્રમાં એ આઈ રિપોર્ટ એનાલિસિસ રોગની ઓળખમાં સહાયતા, હોસ્પિટલ ડાટા અ મેનેજ કરું અપોઈન્ટમેન્ટ સિસ્ટમ, રિમાઈન્ડર હેલ્થ મોનિટરિંગ આ બધામાં એ આઈ મદદ કરી શકે ના.
હા, ના ડોક્ટર પણ ટેકનોલોજી સાથે મદદ મળે તો સેવા વધારે સુલભ બની શકે.
બિલકુલ, બિલકુલ અ. ખેતીમાં એઆઈનો ઉપયોગ થાય છે.
હા, મોસામાની જાણકારી, જમીન વિશેષ એનાલાઇસેસ પ્લાનિંગનુ પ્લેનિંગ કીડરોગાની ઓળખ માર્કેટિંગ ભાવુની જાણકારી આ બધા મોટા એ આ એ આધારિત ટૂ ઉપયોગ બની રહે છે.
વાહ વાહ. એટલે કિસાન માટે પણ આ આ તંત્રજ્ઞાન મદદગાર બની શકે ના.
હા, ના ઉપયોગ રીત વાપરાની તો જરૂરી છે.
હા.
વ્યવસાયમાં એ આઈ કેવી રીત ઉપયોગી છે?
એ વ્યવસાયમાં એ આવીય કસ્ટમર સર્વિસ ચાર્ટબુટ. ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ, સેલ્સ અનાય અનાયલાસિસ. સ્ટોક મેનેજન્ટ મેનેજમેન્ટ. રિકમન્ડેશન અસિસટીમ ડિઝાઇન્સ સજેશન્સ બુદ્ધામાંય આ ખૂબ મદદ ઉપયોગી છે.
હા ને નાના વ્યવસાય માટે પણ સમય બચત અને પ્રચાર બેના મદદ મીલે છે.
બિલકુલ બિલકુલ.
એ આઈ ને મુખ્ય ફાયદા શું છે?
એ આઈના મુખ્ય ફાયદા સમય બચાવે. ઝટપટ માહિતી આપે, કામ સરલ બનાવે. ગનતરી અને ડાટા હેન્ડલિંગ યા મદદમાં મદદ કરે. શિક્ષણ અને વ્યવસાય બંનેમાં ઉપયોગી. ઓટોમેશનથી મહેનત ઓછી કરે. વ્યક્તિ અનુસાર સુજાવ આપી શકીએ ના.
હ ના એટલે ઉપયોગ તો રોની જોઈએ જીવન સરલ બનાવી શકે.
હા.
એ આઈ પણ શું એ આઈ સાથે કોઈ ચિંતા પણ જોડી લે છે?
હા ઝરૂર એ આઈ એ આઈ સાથે કોઈ ચિંતા ગલત માહિતી આપી શકે પ્રાઇવેસીનો સવાલ ઉઠે. નોકરી પર અસર પડવાની. ભીતિ, લોકો વધારે ટેકનોલોજી પર નિર્ભર બની જાય. ફેક ફોટો, ફેક વિડીયો મિનીસ મિસિન્ગ ઇન્ફરમે
હા ના એટલી એની ઉપયોગ સમજદારીથી કરવાની જરૂરી છે.
બિલકુલ બિલકુલ.
પણ ઘણા લોકો ઈ કહે. છે કી એ આઈ થી નોકરી જાતી રહે તારા મતે એ શું છે?
એ અ ઘના લોકો કહે છે કે એ આઈ નથી નોકરી જાતી રહે. તા મારા મતે આ વિષય થોડો જટિલ છે કયો ક્યાંક કે રૂટીન કામ ઓટોમેશનથી બદલાઈ શકે પણ બીજી બાજુએ નવા પ્રકારની નોકરી પણ ઉભી થઈ શકે જે મકે એ આઈ ટૂલ્સ વાપરનાર ડાટા હેન્ડલિંગ, પ્રોમ્પ્ટ રાઇટિંગ, ડિજિટલ કામ મોનિટરિંગ મોનિટરિંગ ડિઝાઇન ટે ટેક સપોર્ટ. હા
એટલે ડરી જાવે કરતાની પણ સ્કીલ રખવી જરૂરી છે.
એકદમ એકદમ.
શું એ આઈ એ પર પૂરે ભરોસા કરી શકે?
અ અ એ આઈ પર પૂરો ભરોસા નહીં એને મદદગાર સાધન તરીકે જોવું જોઈએ ના. એ બધું સાચું અ જ કહે એ જરૂરી નથી. એટલે મહત્વની માહિતી વેરીફાય કરવાઈ, પોતાની ફોટોની સમજ વાપરવી. અને માનવી નિર્ણયને મહત્વ આપવું જરૂરી છે ના.
હા, ના, એઆઈ સહાયક રૂપી બની શકે, પણ અંતિમ વિચાર, માનવી બુદ્ધિ થી જય કરોની જોઈએ.
બિલકુલ, સાચી વાત છું ના.
બાળકો માટે આ સારું છે.
બો મોટી આય. યોગ્ય માદર્શન સાથે હા, એ લર્નિંગ ડ્રોઈંગ આઈડિયાઝ. પ્રો પ્રો કશ ક્રશન. કે જનરલ માલે માટે ઉપયોગી બની શકે, પણ બાળકોને બ્લાઇન્ડ ટ્રસ્ટ ન શિકો. સમય લિમિટ રાખવી અને પેરેન્ટ્સ ની દેખરેખ જરૂરી છે ના.
હા, ના ટેકનોલોજી સાથે વેલ્યુઝ પણ જરૂરી છે.
એકદમ આ ભાષા, હા. એકદમ સાચું વાત છે.
એ. આઈ ભાષા શીખવાની માટે પણ ઉપયોગી છે ને.
હા, એ ભાષા શીખવાની માટે. હા, ટ્રાન્સલેશન, પ્રોનાઉશનસ, ગ્રામર હેલ. કોન્ટેન્ટ રાઈટિંગ, સમરી સ્પીચ પ્રેક્ટિસ આ બધામાં એ. આઈ મદદ કરી શકે.
હા, ના જો લોકોની નવી વિષય શીખવાઈ હોય. એ માટે ખૂબ ઉપયોગી બની શકે.
બિલકુલ, સાચી વાત છો.
હમ, એ. આઈ. શું એ આ એ ક્રિએટિવિટીમાં પણ મદદ કરે છે?
હા, એ આ ક્રિએટીવિટી માં. ડિઝાઇન્સ, આઈડિયા, કેપ્શન, સ્ક્રિપ્ટ, સાોંગ્સ, આઈડિયાઝ, પોસ્ટર્સ. તે બી. બિઝનેસ કોન્ટેન્ટ પ્લાનિંગ આ બધા કરે. પણ ઓરિજનલ ભાવના અનુભવાની માનવી સંવેદના. હજુ પણ માનવી મનમાં જેવ વધારે ગ ગહેરી હોય છે.
ના, ના, હા, ખુબ સરસ રીત સમજાવી છું.
ધન્યવાદ, આપથી બાત કર કે ના હ. બહુત અચ્છા લગા, બેન. આવજો. ઓ હો.